હલો.
હલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં આ તો બેઠી હતીથી નવરી તો વિચાર આવ્યો કે કોલ કરું અને એવું વિચારતી હતી કે સફળતા માટે શું જરૂરી છે? તમને ખબર છે સફળતા એટલે શું
હા. સફળતા એટલે માત્ર પૈસા કમાવા કે મોટી નોકરી મેળવવાનું નામ નથી. પોતાના લક્ષ્યને મહેનત ઈમાનદારી અને યોગ્ય માર્ગ દ્વારા પ્રાપ્ત કરવું. એજ સાચી સફળતા છે દરેક વ્યક્તિ માટે સફળ તાનો અર્થ અલગ અલગ હોય છે. સફળતા મેળવવા માટે સૌ મહત્વની બાબત એ છે કે સ્પષ્ટ લક્ષ જો જીવનમાં આપણે ક્યાં પહોંચવું છે તેજ ખબર ના હોય તો સાચી દિશામાં મહેનત કરવી મુશ્કેલ બની જાય છે. આપણને ખબર છે કે આપણું લક્ષ્ય આ છે તો આપણે એ દિશામાં મહેનત કરી શકીએ છીએ. પણ જો આપણને ખબર જ ના હોય કે આપણે ક્યાં જવાનું છે. તો આપણે કઈ રીતે ખબર પડે કે આપડણે ક્યાં મહેનત કરવાની આપણે જવાનું હોય અમદાવાદ અને આપણે જતા રહીએ બરોડા તો એ ના ચાલે ને
હા સાચી વાત. ખાલી માત્ર શું કેહેવાય મહેનત થી જ સફળતા મળી શકે. એવું જરૂરી નહી એમ કે મહેનત ખુબ જરૂરી છે આપણેે પરંતુ તેની સાથે સાથે યોગ્ય આયોજન સમયનું સંચાલન સતત શીખવાની ઈચ્છા અને ધીરજ પણ ખૂબ જરૂરી છે. આ બધા ગુણ મળીને સફળતા તરફ આપણને લઈ જાય અને ઘણા લોકો એક બે વખત નિષ્ફળ જાય પછી હિંમત હારી જાય તો એ અંગે હું તો એજ કહીશ કે નિષ્ફળતા એ આપણો અંત નથી પરંતુ એ આપણને શીખવે છે. શીખવા માટેની બીજી તક આપે છે. કે દરેશ નિ દરેક નિષ્ફળતા આપણને કઈક નવું નવું શીખવે છે. જે વ્યક્તિ પો પોતાની ભૂલોમાં શીખે છે અને ફરી પ્રયાસ કરે છે. તે સફળતા થવાની શક્યતા વધારે હોઈ શકે છે.
હા એ તો છે જ અને સમયનું મહત્વ પણ સફળતામાં ખૂબ જ છે સમય ખૂબ જ કિંમતી છે. જે વ્યક્તિ સમયનો સારો ઉપયોગ કરે છે. તો તે બીજા કરતા આગળ વધી શકે છે સમયસર કામ પૂર્ણ કરવાની આદત સફળતા માટે ખૂબ જરૂરી છે.
હા અને આત્મવિશ્વાસ પણ સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. જો આપણને પોતાની ક્ષમતા માં વિશ્વાસ હોય તો આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમતથી નિર્ણય લઈ શકીએ છે પણ આપણામાં આત્મવિશ્વાસ આપણને આગળ વધવાની શક્તિ પણ આપે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. જો આપણે પોતાની પોતાના પર વિશ્વાસ હોય તો આપણે આગળ વધી શકીએ અને સારા સ્વસ્થ તા વગર સફળતા મેળવવી ખુબ મુશ્કેલ છે. સ્વસ્થ શરીર અને શાંત મન હોય. તો જ આપણે લાંબા સમય સુધી ધ્યાનથી કામ કરી શકીએ નિયમિત કસરત સંતુલન સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ પણ સફળતાના મહત્વના આધાર છે.
હા. અને એમ તો કઉ ને તો સફળ જે વ્યક્તિ સફળ થઈ ગયું હોય ને. એને બીજાની મદદ પણ કરવી જોઈએ ત સાચી સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને કે જય્યારે આપણે પોતાની સાથે સમાજ ને પણ કઈક આપણે સારું જ્ઞાન આપીએ અને બીજાને પ્રોત્સાહન આપીએ. અને મદદ કરવા મદદ આપણેે કરીએ એકબીજાની તો એ એ પણ એક સફળતાનો જ ભાગ છે.
હા એ તમે એકદમ સાચી વાત કીધી છે. અને આપડે આમ કહીએ તો જો મોટા સપના જુઓ સતત મહેનત કરો અને સમય નો સદઉપયોગ કરો. તો નિષ્ફળતા નિષ્ફળતાથી ડરવાનું નહી. અને ક્યારેક શીખવાનું બંધ નહી કરવાનું સફળતા એક દિવસ પણ નથી મળતી પરંતુ દરરોજ નાના નાના પ્રયત્નોથી તો મળે જ છે.
હા આપણે સફળતા નો અર્થ લક્ષ્ય મહેનત અને આત્મવિશ્વાસ વિશે તો આપણેે વાત કરી પણ હવે આપણે શિસ્ત સમય નુ સંચાલન સારા મિત્રો અને સતત શીખવાની આદત વિશે આપણે હવે વાત કરીએ કે સફળતા માટે શિસ્ત ઘણી જરૂરી છે. કે જે વ્યક્તિ નિયમિત સમય પર ઉઠે છે. પોતાના કામનું આયોજન કરે છે અને સમયસર કામ પૂર્ણ કરે છે. તે ધીમે ધીમે સફળતા તરફ ઘણું આગળ વધે છે. શિસ્ત વગર મહેનત નું પણ પૂરું પરિણામ મળતું નથી ક્યારે બી.
હાા તમે એકદમ સાચી વાત કરી છે હા. શિસ્ત તો ખુબ જ જરૂરી હોય છે. અને જો સમય નું પણ સારી રીતે આયોજન કરવામાં આવે. તે આપણને ઘણું મદદરૂપ થાય છે. દિવસ ના કામની યાદી બનાવી સૌથી મહત્વના કામને પહેલા પૂર્ણ કરવું અને સમય નો બગાડ તો ટાવો જ જોઈએ. મોબાઈલ અને સોશિયલ મીડિયા પર ઓછો સમય આપવાથી પણ વધુ કામ થઈ શકે છે. જો સમય નો આ રીતે આપડણે સદુપયોગ કરીએ. તો આપણને સફળ થવામાં ઘણી મદદ સફળ થવામાં ઘણી મદદરૂપ થાય છે.
અને સારા મિત્રો હોય ને આપણા તે આપણને સફળતામાં ઘણી મદદ કરે છે. કે સારા મિત્રો આપણને પ્રોત્સાહન આપે. આપણને સારી સાચી સલાહ આપે. અને મુશ્કેલી માં આપણને સાથ બી આપે. ખોટી સંગત વ્યક્તિને પોતાના લક્ષ્યથી દૂર લઈ જાય. અને તેથી મિત્રોની પસંદગી પણ આપણે છે ને સમજદારીપૂર્વક કરવી જોઈએ કે સારા મિત્ર નો જ આપણેે સઘ રાખવો જોઈએ. ખરાબ મિત્રો નો આપડે સઘ રાખવો ના જોઈએ. તો આપણને કઈક જીવનમાં આપણે કઈક સફળતા મેળવી શકીશું.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કરીીધી છે હ. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. અને નવી ટેકનોલોજી નવા વિચારો અને નવી કુશળતા શીખવાની. શીખવાથી આપણે આગળ વધી શકીએ છીએ. અને શીખવાની પ્રક્રિયા ક્યારેય બંધ ન કરવી જોઈએ. આપણે હંમેશા જીવનમાં કંઈક ના કઈકને શીખવું શીખતા જ રહેવું જોઈએ. તેનાથી આપણને નવ નવું જાણવા શીખવા અને નવું જ્ઞાન પણ મળતું હોય છે. જેના લધ આપણને સફળ થવામાં સફળ થવામાં ઘણી મદદરૂપ મદદ થાય છે.
હા દરેક સારી વસ્તુ માટે સમય લાગે છે. પણ ઘણા લોકો તરત જ પરિણામ ઈચ્છે છે પરંતુ સફળતા માટે સતત મહેનજ અને ધીરજ બંને ખૂબ જ જરૂરી છે. ઉતાવળથી ઘણી વખત. આપણને પરિણામ પણ સારું મળતું નથી. અને નિષ્ફળતા પછી ફરીથી શરૂઆત. કરવી મુશ્કેલી હોય છે. કેમકે શરૂઆતમાં મુશ્કેલી લાગે આપણને ફરીથી એનું એ કામ શરૂ કરતા. પરંતુ દરેક સફળ વ્યક્તિ એ જીવનમાં કોઈ ના કોઈ નિષ્ફળતા તો જોઈ હોય એમના જીવનમાં પણ મહત્વની વાત તો એજ છે કે આપણે હાર ક્યારેય માનવાની નહી અને આપ જે પોતાની ભૂલો હશે ને એ ભૂલો માંથી જ આપણે કઈક નવું શીખીશું અને ફરીથી આપણે કઈક પ્રયત્ન કરીશું કે હું આ મારી ભૂલ સુધારું. અને મારું કામ થોડું વધારે. આ એ કરું અને સારી રીતે સફળ થવું હું.
હા એ એ તો તમે સાચી વાત કીધી છે. પણ અત્યારે લોકો પોતાની ભૂલ કરતા સામે વાળા શું કરે છે એ વધારે જોતા હોય છે. આજના યુવાનો સૌથી મોટી ભૂલ તેજ કરતા હોય છે તે પોતાની સરખામણી બીજા સાથે કરે છે અને જ નિષ્ફળતા પછી નિરાશ થઈ જાય છે. એવું વિચારે કે સામે વાળો વ્યક્તિ કેવું કરે છે અનેને હઊ નથી કરી શકતો તેના બદલે જો પોતાની પ્રગતિ પર ધ્યાન આપે અથવા પોતાની ભૂલો પર ધ્યાન આપે કે હું ક્યાં અટકું છું અને ક્યાં બંધ પડી જઉં છું. તો અને તેમાં વધારે મહેનત કરે તો તે આગળ વધી શકે છે અને દરરોજ થોડો સમય સુધ દરરોજ થોડો થોડો સુધારો કરે તો એ કરવાથી પણ એ આગળ વધી શકે છે.
હા જો એક બીજી વાત બી એ છે કે જો આપણું શરીર અને મન સ્વસ્થ હોય ને તો આપણે વધુ એકાગ્રતા સાથે આપણે કામ કરી શકીએ નિયમિત કસરત કરવી જોઈએ પૂરતી ઊંઘ અને સંતુલન આહાર પણ સફળતા માટે ખૂબ જ જરૂરી છે.
હા એ તો છે જ એ તમે સાચી વાત કીધી છે. અને સફળતા તો નસીબ નિણય નસીબ થી નથી મળતી પરંતુ યોગ્ય લક્ષ્ય સતત મહેનત અને સમયની કદર કરીએ અને જો શિસ્ત અને સકારાત્મક વિચારસરણી થી મળે દરરોજ એક નાનું પગલું પણ તમને તમારા સપના સુધી પહોંચાડી શકે છે. એટલે આપડણે આ બધું વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલીએ તો આપણને સફળતા જરૂર થી મળે જ છે.
હા સાચી વાત છે અને સફળ લોકોની કેટલીક સામાન્ય આદત તો પણ હોય છે કે તેઓ સમય નું મહત્વ સમજે છે. નિયમિત તેઓ તે લોકો વાંચે છે. સતત નવી કુશળતાઓ શીખે છે. પોતાના સ્વાસ્થ્ય ન ધ્યાન રાખે છે અને દરરોજ પોતાના લક્ષ્યો તરફ કામ કરે છે. તેઓ બહારના કરતા ઉકેલ શોધવામાં વધુ વિશ્વાસ રાખે છે.
હા એ તો છે જ તે જો સફળ લોકો તો નિષ્ફળતાને અંત નહીિ પરંતુ એક પાઠ માને છે. તેઓ પોતાની ભૂલોણ સ્વીકારે તેમાંથી શીખે અને વધુ સારી તૈયારી સાથે કરીરી પ્રયાસ કરે આજ તો તમની મોટી શક્તિ હોય છે.
હા એકદમ સાચી વાત કીધી તમે
એટલે આપણે એ આપણે આપણા ગુણો અવગુણો બધું સ્વીકારીને અને પછી આપણેે એના પાછળ શું ખૂટે છે એ પ્રમાણે મહેનત કરવી જોઈએ
ક
અને આપણે હંમેશા ઈમાનદારીથી મહેનત કરવી જોઈએ તો આપડે ચોક્કસ એ કામમાં સફળ થઈશું ઈમાનદાર થી મેળવી મેળવેલી સફળતા હોય. એ લાંબા સમય સુધી ટકી રહે છે. અને જો ખોટા રસ્તે ખોટા રસ્તે મળેલી સફળતા હોય. એ થોડા સમય માટે જ હોય છે પરંતુ સચ્ચાઈ અને મહેનત થી મળેલી સફતા સફળતા સાચો સંતોષ આપે છે એમ
હા સાચી વાત છે. અને સફળતા કોઈ એક દિવસની સિદ્ધિ નથી તે રોજ કરેલી મહેનત શિસ્ત ધીરજ આત્મવિશ્વાસ અને સતત શીખવાની આદતનુંું પરિણામ છે. ક્યારે હાર ના માનવી કારણ કે દરેક નવો દિવસ નવી તક લઈને જ આવે છે.
હા એ તો તમે સાચું જ કીધું છે.
હા. સારું ચલો તો સફળતા પર તો આપણેે ઘણી વાત કરતા રહીશું.
હા અને તમે બહુ સારી રીતે મને સમજણ આપી છે હું આ બધી વાત ધ્યાનમાં રાખીશ.
હા સારું ચલો તો.
હા મુક.
હમ.